હલો.
કેમ છો મેડમ?
તમે કેમ છો?
તો આપડે આ તમે જે પાર્લર ચલાવો છો તેમાં તમે ચોલી અને એવું બધું તમે ભાડે આપો છો?
એટલે અમે ભાડે નું આપીએ અમે જે અમે જે ચોલીયું ભાડે દેતા હોય ને એ લોકોને અમે કોન્ટેક રાખ્યા હોય, બરોબર છે, એ લોકો કોન્ટેક અમે અમે છે ને એ લોકોને ભાડે અપાવીએ દે ને તો એમાં અમારું કમિશન હોય, સેટ જોતા હોય તો સેટ ભાે અમે એવા કોન્ટેક રાખ્યા હોય પાંચ છ જગ્યાએ, કે આ જગ્યાએ ચોલી ન પસંદ આવે બીજી જગ્યાએ બીજી જગ્યાએ પસંદ ન ત્રીજી જગ્યા એવી રીતના અમે લોકોને મોકલી, જે પાસ કરી આવે ને, એમ કઈ તમે પેમેન્ટ બેેમેન્ટટ ધડ ન કરતા અમે નક્કી કરી નાખશું. એટલે એમાંય અમારું કમિશન ગોઠવેલું હોય સેટ ભાડે રખાવી દે તો સેટમાં અમારું કમિશન ગોઠવેલું હોય, પ્લસ માં નેલ આર્ટસ કરાવવાના હોય તો નેલ આર્ટસમાં અમારું કમિશન ગોઠવેલુંય, એટલે એવી રીતના અમારે ચારે બાજુ કામ કરવાનું હોય.
હમ હમ. તો જે આ નેલ આર્ટ હોય છે એ તમારી પાર્લર માં ઇન્કલુડ હોય છે. કે પછી તમે એ પણ બાર થી જ કરાવતા હોવ છો?
એ અમે છે ને મેડમ અમે એક લેડીઝ રાખી જોય છે કારણ કે બધું અમે કરીએ ને તો અમે ન બધી જગ્યાએ પોહોંચી હગી, કારણ કે અમે જો મહેંદી મૂકવા વાળી હોય તો મહેંદી મૂકવા વાળાના કોન્ટેક અમે રખ્યા હોય, અને નેલર્ટસ વાળી ના રેખા હોય અમારે જેને જરૂર પડે ને એટલે અમે એઈ લોકોને બોલાવી લઈએ એટલે એ લોકો આવી અને કામ પતાવી દે એટલે બધી જગ્યા અમે છે ને એક અમે બધી જગ્યાએ એ કારે ન પહોંચી શકીએ.
હમ હમ બરોબર છે, એટલે તમે આવી રીતે આમાં પણ તમને સારું પ્રોફિટ થતું હશે કે જો તમે ન કરો તો પણ તમે કોક ના ઓર્ડર આપો તો એમાંથી પણ તમને કમિશન મળી જાય.
હા મેડમ એમ અમારે બધી રીતના જો એ લોકોને અમે ઓર્ડર દઈ ને તો એ લોકો અમને સામેથી જ કમિશન આપે, એટલે એ લોકો ન કામ હાયલા કરે ને અમાર એ કામ હાયલા કરે.
હા હા તો તમે જે આ પાર્લર ને બધું કરો છો એની કઈ એડવર્ટાાઈઝમેન્ટ કે એવું કઈ તમે કરો છો?
અત્યારે તો જો મેડમ અત્યારે તો હું બીજામાં જાઉં છું કામ કરવા, એટલે એઈ લોકોના પાર્લર માં જેવી એડવટાઈ મુકાતી હો એટલે એમ કરીને આપને પબ્લિક ઓળખડે ઓળખે પછી આપડે આપડું પર્સનલ કર્યું હોય તો આપને બધા ઓળખવા માટે ને કે ના ભાઈ આ દીદી બહુ સરસ કામ કરે છે તો આપડણે એહીં જવું છે, તો આપડી બધા નંબર વધાય ને આપડણે લઈ લેવાનું, ઓળખાને આપડા સ્ટેટસ રાખતા જાય, પછી એ લોકો આપને ઓળખતા જાય આપડું પછી ઓપનિંગ કરીએ એમ એટલ અત્યારે આપણી પાસે એટલું બજેટ ન હોય ચાર- પાંચ લાખ આપડણે કારે નાખીએ એમાં.
હમ હમ કેમકે એમાં, પ્રોડક્ટ્સ અને પછી પાર્લર માટે જગ્યા ને બધું પણ વધુ કોસ્ટલી થઈ જતું હોય છે.
બહ ભાડું બી થઈ જાય, મોટી જગ્યા ગોતવી પડે, પછી એમાં કમ્પલસરી આપણે રોજ નો ટાઈમ દેવો પડે, આ તો આપડે આપડી રીતના આપણે સવારમાં વહેલા કામ પતાય આવી બારગામ જવાનું હોય તો એઈ સાઈડ આપે કામ પતા આવી, પછી આપડે ફ્રી ફ્રી એમ. ઓલું તો આપડી સલાન હોય કે તો આપડે કમ્પલસરી સવારે રોજ આપડે એં પહોંચી જવાનું, એ કામ હોય ન હોય આ તો આપડું બાંધેલું જ કામ, કમ્પલસરી આપને રોજ કામ મળી જ જાય છે, એમ કરતા આપને થોડોક ટાઈમ બધા ઓળખવા માંડે તો આપડણે આમ આગળ વધતા નેમ બાંધો ન લાગે એમ.
હમ હમ બરોબર છે તો એવી રીતે આપડે, આગળ આપડું ખુદનું પણ ઓપનિંગ કરીએ તો વાંધો ના આવે એ સારો આઈડિયો છે કે આપડે બાર પાર્લર માં જ જઈએ કેમ કે એ લોકો ના પેલાથી પાર્લર હોય એટલે એને બધા ઓળખતા જ હોય તો ઓર્ડર પણ આવતા હોય, તેનાથી આપ ઓળ વખાણ પણ વધી જાય.
જો દીદી હું તો અત્યાર સુધી છે ને બારા નહોતી જતી, અત્યાર સુધી હું જેટલા પાર્લર માં ઓર્ડર આવતા હતા ને એટલા જ ઓર્ડર હેન્ડલ કરતી હતી, પણ આ જો સિઝન હવેની જે સ્ટાર્ટ થવાની છે ને ચોથા મહિનાની એટલે એમાં બધામાં બાર ગામ ના ઓર્ડર નક્કી કરી લીધા છે. કારણ કે હું બહાર નીકળીશ તો મને પબ્લિક ઓળખશે, નર કેમ ઓળખશે એટલે હું બહાર નીકળતી જઈશ ને એવી રીતના મારી એડવર્ટાઈઝ કરતી જઈશ મારે એડ્રેસ દેતી જઈશ મારું કામ દેખાડતી જઈશ એટલે બીજી વાર એ લોકો અપનેય નક્કી કરે, અને એમ જ કે કે ના દી દેતા મેચ છો.
હમ હમ બરોબર છે તો એવી રીતે તમે, તમારું કરિયર બનાવી શકો છો આવી રીતના આ એક એવી તક છે કે તમે જો એનો લાભ ઉપાડો એટલે તમારી લાઈફ સારી બની જાય અને આગળ, તમારા છોકરાઓની પણ લાઈફ સારી બનાવી શકો કેમકે તમારી પાસે હુનર છે, તમે નામ બનાવશો બનાવશો, તો એ તેમને પણ આગળ કામ આવશે કે તમે તેમને શીખવાડી શકશો જો તમારી કોઈ છોકરી, હોય તો તમે તેને શીખવાડી શકશો પછી તમારું જે પાર્લર છે આગળ જઈને એ પણ હેન્ડલ કરી શકશે, કે એનાથી એને પણ સારું એક્સ એપીરયન્સ મળશે અને નામ પણ મળશે.
જો મેડમ મેં તો મારા છોકરા માટે તો આજ જે હેર ટ્રીટમેન્ટમાં જે લોરિયલ છે હેર કલર છે હેર સ્મૂદનિંગ છે એટલે મેં મારા છોકરાને ઈ કંપનીમાં જ ગોઠવવાનો વારો રાખ્યો છે એટલે મને જો કંપની વાળાનો એ ઓર્ડર આવે છે કે તમે અમારી પ્રોડક્ટ ની જાહેરાત કરો તમને એક મોડલમાં તમે ખાલી આમ મોડલ ગોતી આવો તમે એડવર્ટાઈઝ કરો તો તમને એક ટ્રીકમેન્ટ હજાર રૂપિયા બે હજાર રૂપિયા એવી રીતના મને મળે અને ઈ લોકો ને તો કોસ્ટલી ખાલી ડેમો દેખાડવા આવે તો એટલો રૂપિયો મળે હોટલ નો ખર્ચો મળે આવક જાવક નો ખર્ચો મળે રસ માં સેલરી તો ઉભીને ઉભી એટલે મેં મારા છોકરા બરાામાં તો એઈજ વિચાર કર્યું છે કે આ ગ્લોરિયલ ની છે સ્ટ્રીટની છે જેવી રીતના મુદનીમ છે. નેનો પ્લાસ્ટ છે બધી ટ્રીટમેન્ટમાં છે ને આગળ વધી
બરોબર છે આમ ફ્યુચર બ્રાાઈટ છે આમાં આપણે વધારે ધ્યાન દઈ શકીએ અને વધુ આપણે કમાણી કરી શકીએ આમ આપણે પેલા સ્ટાર્ટિંગમાં તો ઓળખાણ બનાવી જ એક વધુ ઇમ્પોર્ટન્ટ વાત છે તો જ આપણને આગળ કસ્ટમર મળશે તો તેના પછી આપણે અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ એકવાર આપણી ઓળખાણ થઈ ગઈ હોય તો પછી આપણને રિટર્ન મળવાની પણ શક્યતા રહે અત્યારે આપણે જો ઓળખાણ ન હોય અને ચાર પાંચ લાખનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખીએ હાલો તો એમાં પછી ઓર્ડર ન મળે તો જે પ્રોડક્ટ હોય છે એ પાયર થઈ જતા હોય છે જેનાથી આપડણે લોસ જવાનો પણ ચાન્સ રહે છે.
એટલે જ એટલે જ છે ને દીદી એટલે જ અત્યારે અમે અમારી રીતના પેલા અમારું નામ બનાવી પાર્લર વાળારે બધા જઈને કામ કરે છે પ્લસ પછી કામ બધું પછી અમારી નામના એટલે શું મારી પેચાન થાય છે મારા પાછળ મારા છોકરાને ઓળખ ના બધ એટલે પછી હું પાર્લર પાર્લર માં વાત કરી દઉ પાઈ આવી રીતના ડેમો દેખાડવાનો છે તમારે જો મોડલ હોય તો તમે એમને કેજો અમે એડવોટ્રાય કરવા આવશું પછી એ લોકોને આપણે ડેમો દેખાડી એ લોકોને પ્રોડક્ટ ગયમ્યો એટલે પ્રોડક્ટ ઈ સત્તર હજાર વીસ હજાર ન પ્રોડક્ટ તો લેવાના જ છે એટલે કંપનીને તો સેલ થાય કંપનીને સેલ ખાલી પ્રોડક્ટ નો થાય સેમ્પુ થાય સિરમ થાય માસ થાય એ બધું એને કમ્પલસરી લેવાનું જ જે ટ્રીટમેન્ટ કરી ને ટ્રીટમેન્ટ ના સેમ્પુ સિરમ માસ એ બધું કમ્પલસરી લેવાનું. એટલે ઈ લોકોને પચીસ ત્રીસ હજાર રૂપિયા ન ઈ વેચાણ થાય. એટલે ઈ લોકો કંપની વાળા આપ એક ખાલી ડેમો દેખાડી આવે એટલે બે ત્રણ હજાર રૂપિયા દઈ આપડે એટલો તો પ્રોફિટ થાય ને.
હમ હમ બરોબર છે આમાં આપણેે સેલ્સમેનશીપ પણ સારી રાખીએ અને આપડું હુનર પણ સારું રાખીએ તો બંને તરફથી પ્રોફિટ મળે અને આપણે સેલેરી કરતા પણ વધુ કામી શકીએ.
મારો તો જો અંદાજો છે મેડમ કે આમાં જો આપડે આવી રીતના છૂટકમાંય કામ કરી બધાારે આમ નોલેજ દેવાની વાત કરી આપડે બધી પ્રોડક્ટની નોલેજ દઈ આપડે વેચવાની સેલ કરવાની આપડે બધાને એડવર્ટાઈઝ કરી હગ એ એટલા એટલી આપણામાં આમ નોલેજ આવી જાય ને એટલે આપડા પા્લનની દુનિયામાં રાજ કરી લે.
હમ હમ બરોબર તમારી વાત બરોબર સો ટકા સાચી વાત છે. એલે પેલા તો નોલેજ હોવી જ ખુબ જ જરૂરી છે એકવાર નોલેજ આવી ગઈ પછી આપડે ગમે એ રીતે આપણે પૂરું કરી શકીએ છેએ આપણું જે અને હુનર બે છે. છે બેને તો તમને આ જે આ જે શોખ છે પાર્લરનો એ કેવી રીતે તમને આવ્યો.
એતો દીદી હું તમને કહ છું કે કઈ જગ્યાએ પેલા મને તો આમ મગજમાં જ નહતું રમતા રમતા શીખવું છે પછી આમ ઇન્ટરેસ્ટ લાગ્યો કે ના ના હવે આ શીખવા જેવું છે આમ મજા આવે એવું છે પેલા તો રમતા રમતા જ શીખવા ગઈ રી હતી. પછી મ આમ ધીરે ધીરે બધા પાર્લર વાળા સેમિનાર કરવા આવ્યા ને તો આમ મજા આવી પછી લોકો આમ પ્રોફેટ કેવા માંડ્યા ને તો મને ઓર લાલચ લાગી કે ના આમાં છે ને શીખવા જેવું છે ને આમાં આમાં પૈસા છે ને આપડી લાઈફ બને એવી છે એટલે મેં કીધું ના આ જગ્યામ આપ ઘરવા જેવું છે પછી થોડોક મગજ હલાવ્યો પછી થોડીક આમ ઇન્ટરેસ્ટ થયો કે ના ના આવ્યા પછી બે ચાર પાર્લરે થોડાક ટાઈમ મફતમાં કામ કર્યું એ લોકો ના પાર્લરમાં એ જે કેને એ ટાઈમે પહચી જવાનું સવાર સવારે સાંજે કે સાંજે રાત્રે કે તો રાત્રે એઈ ટાઈમે આપડે પોહોંચી ને આપડે એ લોકોનું કામ પતાવી દીધું એ લોકોને એમ થઈ ગયું ના દીદી આ ઈમાનદાર છે આપણું કામ હેન્ડલ બધું કરી દેએ ગમ છે પેલે થી જ ઈમાનદાર જેવી રીતના આપડણે ઈ લોકોને જરૂર પડે એવી રીતના આપડણે પોહોંચી જવાનું. કે નહી આ ટાઈમે તો એઈજ ટાઈમે પાંચ મિનિટ લેટ નહી પાંચ મિનિટ વેલા નહી એઈ ટાઈમે કીધું ટાઈમે આપડે પોહોંચી જવાનું આપડું કામ પૂરું થાય એટલે આપડે ઘર ભેગા
હમ તો એ આપણેે ભોગ આપવું પણ ખુબ જ જરૂરી છે કોઈ પણ વસ્તુ આ તો તમે પાર્લર માં કીધું કે પાર્લર માં આપે પેલા ફ્રીમાં કરવું પડે પછી એ લોકો કે એમ જ આપણે હાલવું પડે બાકી તો પછી જો આપડણે એટટ્યુડમાં રહીએ તો આપણને બીજી ફેરી કોઈ કેજ નહી કે નહી ભાઈ આ તો ઓવર સ્માર્ટ છે આને તો કેવા જેવું જ નથીથી.
હું મેડમ ગમે એ જગ્યાએ જાઉં ને મેડમ તો હું ઈ લોકોની નોલેજ લેવા હું જીરો છું એવી દેખાડું હું કોઈને એમ ન કહું કે મને આ આવડે છે હું બધાને ટ્રિક હેન્ડલ કરું પેલા હું લોકોને એમ કહ તમારી ટક કેવી છે એ તમે સમજાવો પછી હું તમને મારી ટ્રીક કહું તો એમ કે ના દીદી જો અમે આમ કરી છે પછી હું એ દીદી ને કહું જો હું આમ કરું છું એ હાલશે તો એમ કેને આ અમે કહી ને એમ હાલશે તમે કહી એવી રીતના અમે કરશું મારી બે સાઈડની ટ્રીક મારે જે પાર્લર માં કામ કરવા જવાની ઈ પાર્લર માં ઈજ કામ કરું આ પાર્લર માં આ કામ કરું છું એમ ન કહ નોલા પાર્લર માં ઈ કામ કરું છું એમ ન કહું મારે ચાર જગ્યાએ પાર્લરમાં કામ કરવા જવાનું હોય.
હમમ બરોબર છે જે લોકો જેવી રીતે કે એવી રીતે આપડણે હાલીએ તો વધુ સારું ચાલે એ તમારી વાત સો ટકા સાચી છે ઓકે તો સારું તમારી સાથે વાત વા કરીને ખૂબ આનંદ થયો તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ.
વેલકમ.